નમ કેમ છો?
કૃષ્ણ હા બસ મજામાં છે તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા. આજે કોલ મેં તમને એટલા માટે કર્યું કે તમે જુઓ ને આજકાલ આપડે આ ન્યૂઝમાં અને બધું ટીવી માં બધું કેવી કેવી ન્યૂઝ આવે છે ને કે મતલબ એટલું મારું મન છે ને એકદમ વિચલિત થઈ ગયું છે સાંભળીને કે મતલબ અત્યારે અમુક છોકરીઓના પણ કેવી વિય માનસિકતા થઈ ગઈ છે ને અત્યારે તમે ઓલું આપણે કેતન અગરવાલનો કિસ્સો સાંભળ્યો જ હશે
અ ના મેં નથી સાંભળ્યો મને નથી આ વાતને હું અવગત નથી તમે જણાવો ને મને
હા. હું એજ કે અત્યારે મેં પણ આવી રીતે ઇન્ટરનેટ પણ એના રીતે જોયું છે એકદમ પ્રોપર ડિટેલમાં નહીં નહીં ખબર પણ જોઓ ને કે મતલબ એ લોકોની સગાઈ થઈ ગઈ હોય હવે તમને એ છો અને એટલું સારું સામેવાળું પાત્ર છે એકદમ વેલસેટ અને એ લોક ના લગ્ન તમને ખબર છે એટલા મોટા પાયા પર થવાના હતા. બધું રેડી હતું મહેમાનો માટે તો પેલા ચાર્ટર્ડ પ્લેનને એવું બધું મુકવામાં આવ્યા હતા. મતલબ બહુ વેલસેટ અ એક બિલ્ડરના ઘરનો છોકરો. હવે છો એનું સગાઈ પણ બહુ સારી રીતે થઈ બધું હવે છોકરીનું બીજે કસે એનું હોય અફેર તો આટલું મતલબ ના પાડી દેવી જોઈએ ને છોકરાની જિંદગી સુકમ ખરાબ કરવા ની તો એને આગળ પણ એને અ બે વાર એ લોકો કસે ગયા હશે ને તો એને મારવાની ટ્રાય કરી હતી. પણ સક્સેસ ના થાય પણ પછી એ લોકો કશે આવી રીતે પહાડોમાં કશેક તો ફરવા ગયા હશે ને તો એના એના જે અ એનું જે અફેર હશે ને. એ મિત્ર સાથે મળીને એણે એના એના ફ્રિયાન્સ એને બોલો આમ ધક્કો મારી દીધો ઉપર પહાડી પરથી.
હા, આ તો થોડા સમય પહેલા એક આના ઉપર પણ એક વાયરલ થયેલું હતું એક રાજન હતો એને ને એ એનું બી આવુજ કિસ્સો બનેલો હતો.
હા, આ એમનું નામ કેતન અગ્રવાલ છે, એ કિસ્સો બહુ વાયરલ થ્યો. અને એના પહેલા બી તો તમે જોશો ને કે કેટલા કિસ્સા થાય છે કે અ મતલબ કોઈએ મારીને ડ્રમમાં ભરી દીધા કોઈ આમ કરી દીધું તો આજકાલ તમે વી ચારો કે જે આપણે પહેલાં એમ થતા હતા કે પુરુષ જ ખરાબ છે. પુરુષની જ માનસિકતા પણ હવે એવું નથી. ઇ અમુક સ્ત્રીઓની બી માનસિકતા એટલી અમુક સ્ત્રીઓ પણ હવે એટલી બગડી ગઈ છે ને એવી માનસિક તા થઈ ગઈ છે ને કે એમના મગજમાં શું ચાલે ને ખબર નહીં પડે.
બિલકુલ આ તો તમે એક અને આવો જો તાજગી ભર્યો એક અમારા નજીકમાં એક રે છે ગ અ ગયા અ વર્ષે કે જેમના લગન થયા હતા. અમ બંને પરિવાર બહુ સારા છે અને મેળમીળા બંને પરિવારના બહુ સારા છે. પણ એ છોક કરી સુરત બાજુની રહેવાસી હતી અને આ છોકરો છે એ અહિયાં ઉદયપુર નો રહેવાસી હતો. તો બધા એ બંને એકબીજાને ઓળખતા હતા સારી રીતે લોકોની એંગેજમેન્ટ થઈ બધું થયું લગન પહેલા પણ એ લોકોએ વાતો કરી. અ પછી એક ક જ મહિના એ લગન પછી રહી અને પછી કે છે કે હવે મને આ શહેર ગમતું નથી. એટલે માને ડાયવોર્સ જોઈએ, હવે એ છોકરી આવું કે છે. તો પહેલા બધું જ અને બીજું કોઈ પ્રોબ્લમ નતી, એના એના માતા પિતા પણ એને સમજ સમજાવે છે અને છોકરાની બાજુ વાળાઓ પણ સમજાવે છે અને બહુ જ ઠાટ બાટ થી એ લોકો ના લગન કરેલા બઉ સારી રીતે ખર્ચો કરેલો બંને બાજુએ. બંને પક્ષે બહુ સારી રીતે ખર્ચો કર્યો. પણ હવે એ છોકરી અહિયાં રહેવા માંગતી નથી.
તો આ શું કામ પછી એમને નહીં જ કરવા હોય તો અ એમને ઘરવાળાઓને કહી દેવું જોઈએ ને મને મને એમ લાગે કે મા બાપે હવે છો મને આપણે તો અ કોઈને જાણ્યા વગર એમની સ્ટોરી સાંભળ્યા વગર આપડે કોઈના સામે એક રાય ન બનાવી શક કે પણ હું અમારા વિચારો તો મને એવું લાગે કે અમુક પેરેન્ટસે પણ એમના છોકરાઓને સમજવા જોઈએ શું કહેવા માંગે છે એમની વાત સમજવી જોઈએ તો કદાચ આવા કિસ્સા
પહેલાં મર મરજીયાતથી લગ્ન કરાયેલા છે અને લગ્ન પછી એવું અ દયો લગન પછી આપડે હેન આવું. કઈ એ કે છોકરીઓને પણ એમની માનસિકતા રાખવી જોઈએ કે આપડે લગન કરીને. ક્યાંક જઈએ તો આપણને થોડો ઘણો બદલાવ. તો હવે હવે આજની પેઢી શું થઈ ગઈ છે કે થોડું પણ એડજસ્ટમેન્ટ નથી કરતી થોડા ઘણા લેવલ પર તો કરવું જ પડે છે છોકરાને પણ અને છોકરીને પણ
હા બિલકુલ આપણે નથી કહેતા કે તમે બધી જ વસ્તુમાં એડજસ્ટ કરો કે લાઈક તમને મતલબ ઘરેલું હિંસા થતી હોય કે આ કંઈક એવામાં નહીં પણ તમે એક સંસારમાં છો તો જે નાના મોટા અમુકમાં તો આપણે જો એક તો અલગ કલ્ચર એ બધ બધા ઘરનો મતલબ માહોલ સેમ નથી રહેતો ઠીક છે ને. બધા ના ઘરનું કલ્. કલ્ચર અલગ હોય ખાણી પીણી બધું જ અલગ હોય છે બધું જ મતલબ વ્યવહાર. એમનું બધું જ અલગ હોય સ્વભાવ બધું જ તો આપડણે થોડુંક હસબેન્ડ વાઈફ બેઉ એ એડજસ્ટ કરવું જ પડે છે તો જ એક આપણું જે અ. અ જે આપડું લગ્ન જીવન છે સારી રીતે ચાલે. પણ અત્યારના મને એમ લાગે. છોકરીઓ પણ થોડુંક એમને એવું ઘમંડ જેવું છે એમ કે એડજસ્ટ નામનો શબ્દ. તો એમને. કેને એમના ગઢે નહી ઉતરે એ લોકો એજ નામ ના શબ્દો થી એમને બસ એવુંજ. કે મારે તો એડજસ્ટ કરવું જ નથી મારે આમ પાછળ હટવું જ નથી.
બિલકુલ. હા એટલે કહીએ ને કે આમ પુરુષ સમાજ બી બધી રીતે એવું કહીએ ને કે એ જ જિમ્મેદાર છે. એવું નથી છોકરીઓ પણ આજકાલે બહુ જી. જીધી થઈ ગઈ છે એ લોકોની ડિમાન્ડ પણ વધી ગઈ છે આ જેવી રીત. તે સ જે નોર્મલ ચેન્જીસ હોય છે. એ તો એ લોકોને સ્વીકારવા જ પડે જોઈએ તો જ એ જીવનમાં સારો જીવન. લગ્ન જીવન એ લોકો વિતાવી શકે છે અને એ જે ઘટનાઓ બની રહી. છે એમાં પણ મહત્વકાંક્ષી વધારે લ છોકરીઓની જે હોય છે કે એ લોકો પોતાના જે. ઈમોશન છે એ પોતાના ફેમિલી સામે મૂકી નથી શકતા અને પછી આવું બધી. પ્રોબ્લેમ થાય છે કે એ લોકોને રહેવું નથી લગ્ન‌ અ જીવનમાં રહેવું નથી. અને એ જે અ છોકરો છે એ એમને પ. પસંદ નથી એ બધી બાબતો હવે આ બધા સબ્જેક્ટ બહુ જ. હ ચર્ચામાં થઈ રહ્યા છે.
બિલકુલ અત્યારે અત્યારનો સમય એવો છે જો. પહેલાંના સમયમાં એવું હતું કે એક સ્ત્રી પ્ર પ્રતાડિત થતી હતી સ્ત્રી. ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર થતી હતી ઘરેલુ હિંસાનો પણ અત્યારે તમને ખબર છે કે એક પુરુષ સાથે પણ‌ અ ડોમેસ્ટિક વાયલન્સ હતો. હોય છે એને માનસિક શારીરિક બધા ત્રાસ આપતી હોય છે એક સ્ત્રી. પણ આપણું જે પુરુ આપણા સમાજમાં જે સ્ત્રીઓના હક્કમાં સરકારે જે બધા. કાયદાઓ બનાવેલા છે ને અમુક. એનો છે ને અમુક સ્ત્રીઓ એટલો ગેરફાયદો ઉઠાવીને. છે ને અમુક પુરુષોને એવી રીતે હેરાન પણ કરતા હોય છે. અને પુરુષ એવું હોય ને આપણા દેશમાં કેવું છે કે પુરુષને બચપનથી જ એવું શીખવાડે. કે આપણે રડવાનું નથી પુરુષ કોઈ દિવસ રડે નહીં. અ મતલબ એને એકદમ આમ સ્ટ્રોંગ જ બતાવવામાં આવ્યો છે કે આપણા પુરુષ પ્રધાન દેશમાં. પણ અને એ પોતાની વ્યક્ત પણ નહીં કરી શકે.
એક વિષય છે કે અ ટોક્સિક પોઝિટિવિટી. અને આપણે એના વિશે એના માધ્યમથી. પણ જોઈ શકીએ છીએ કે પુરુષને રોવાનો હક નથી. એટલે કહેવામાં આવે છે ને કે, આપણેેમ વધારે પડતા પોઝિટિવ થવું પણ સારું ન કહેવાય, તો એ આપણે
આપ એ લઈ શકીએ છીએ કે પુરુષો માટે આપણે આવું આપણો સમાજની જ ઘડતર જ એવું છે કે આપણે પુરુષોને એવું નથી. જો કોઈ ર રડે છે કે કોઈ એના. ઇમોશન બહાર નીકળે છે એવી રીતે તો આપણેે એને કમજોર માએ છી છે, તો આપડી બધી શું છે કે માનસિક થઈ ગઈ છે.
બિલકુલ. અને આ જેે સરકારે આજે મહિલાઓના હક્ક માટે જે અમુક ધારાઓ અમુક કાનૂન બનાવ્યા છે ને અત્યારે એ મહિલાઓ એ બધી કાનૂનનો એટલો ગેરફાયદો ઉઠાવીને અહ પુરુષને બ્લેક મેલ કરે ને હેરાન પણ કરે છે. તો મતલબ કોઈ પુરુષ એની જો ફરિયાદ લઈને પણ જશે ને કે મારી સાથે આવી રીતે અહ હિંસા થઈ રહી છે તો અહ આપડે એનો વિશ્વાસ પણ નહી કરીશું અત્યારે અહ અમુક મહિલાઓ હું બધી મહિલાઓની વાત નથ થી કરી પણ અમુક મહિલાઓ પણ એવી અહ એવી સોચની થઈ ગઈ છે અને અ અત્યારે તો તમે જોશો ને કેવા કેવાઓ કિસ્સા સાંભળવા મળે છે અત્યારે રિસેન્ટલી મેં અહ જયપુર નો તમારા ત્યાંનો એક કિસ્સો સાંભળ્યો છે ને કે મતલબ એક વર્ષ પેલા થયો હશે અમાયરા કેસનું મે બી એનું નામ આ મને યાદ નથી. કેવું મતલબ સ્કૂલ એને સ્કૂલમાં ટીચર લોકો અમુક એવું ધ્યાન નથી આપતા કે છોકરાઓ એને કે ટલી ટીસ કરી હશે કેટલું એને હેરાન કર્યું કે એ નાની બાળકી અહ ખબ-ખબર ઉપર અમ્મ ફોર્થ ફ્લોર ચોથા માળે થી કે આ નીચે એવે અહ પડ અહ પડીને આત્મહત્યા કરી લીધી એ એક નવ વર્ષની બાળકીને એને કેટલીક માનસિક એને ત્રાસ થયો હશે.
હમ્મ, હમ્મ. અરે હા પણ આજકાલ જોઓ ને કે નેહ આ લોકો મતલબ આ બધું શોષ શિયલ મીડિયા અનેને વધાર પડતો મોબાઈલનો ઉપયોગ કરીને લોકોની માનસિકતા પણ એવું થઈ છે કે સહનશીલતા ઓછી થઈ ગઈ છે. એટલે આવા બધા કિસ્સાઓ વધી રહ્યા છે.
બિલકુલ અને એનો ફૂટેજ તમે જોજો આવી રીતે અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે એના ફૂ ટેજ પણ આવે છે તો મને એમ લાગે એમાં છે ને ટીચરનો પણ વાંક છે અમે પોતે પણ જોયું છે એ છોકરી ફરિયાદ કરવા પણ જાય છે પણ ટીચર એની ફરિયાદ નથી સાંભળતી. મતલબ બિલકુલ રિએક્ટ જ નથી કરતા. તો મતલબ આપણે છે ને હવે આપણા છોકરાઓ માટે સ્કૂલ પણ સેફ નથી રહ્યા આપણે છોકરાઓને ક્યાં મૂકે એમ એક જગ્યા એવી સેફ નથી, કેહેવાય ને કે બીજું ઘર છોકરાઓનું એક ફૂલ જ હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે હા, હવે આવું છે. કે બધા લોકો આમ, બધા લોકો માટે પૂરતું સમય નથી. એ લોકો કોઈને સાંભળવા રાજી નથી તો જો આ તમે જે પ્રમાણે કિસ્સો કીધો, એમાં પણ જો સ્કૂલની ટ ટીચર છે એને સાંભળીને અને કોઈ પછી રિસ્પોન્સ આપ્યો હોય, તો આવી ઘટના ટળી શકે છે. એટલે જ કહીએ ને કે હવે આજકાલનો જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે ને કે લોકો પાસે બીજાની વાતો બાબતો, સાંભળવાનો સમય જ નથી.
હા બિલકુલ સાચી. અને મારું માનવું તો એવું છે કે જેટલા બી આ સ્કૂલ છે ને એમની લોબી જે ઊંચા છા છે મને તો એવું લાગે એ બધી છે ને એમને ગ્રીલ થી ક કસથી પેક કરાવ કેમ કે અત્યારે તમે સ્કૂલના બે ત્રણ કિસ્સા સાંભળ્યા હશે. કે આવું કરે તો આવી બધી જગ્યાઓ કા તો પછી ત્યાં તમે કઈક માસી રાખો કે છોકરાઓને અલાઉ જ નહીં હોય એવી બધા જગ્યા ઉપર જવાનું, ક્યા તમે પૂરું આમ રિલિંગ ગ્રીલ થી પેક રાખો તમારી સ્કૂલ કે છોકરાઓ ત્યાં સુધી પહોંચી જ ના શકે.
બિલકુલ, ચાલો આપડે પછી મળીએ કોઈ ક-
હા ચાલો મળીએ આવજો.
આવજો.